કેમ છે, મિત્ર? મજામા હા મિત્ર તો હવે કોલેજ ક્યારે જાવાના છે?
અથવા
થોડા ટાઈમ પાસી જાવાનું હા. ત તમે હવે થે શકે
હા હવે
આપણે એખાદ ટોપિક પર વાત કરીએ
હા હા કન ચાલને
હા હા વિષયનું નામ છે, કે પાની બચાવ અને જળ સંરક્ષણ
હા હા ઓકે
આપને જોએ કે ઘરને સર્વાથી સર્વાતમાજ રસોડામાં કે કઈ ઘર બાંધકામ કે કઈ પણ કન્સ્ટ્રક્શનનું ઉદાહરણ લેયે તો પાણીનુ પાણી થી જ શરૂઆત થાય છે, જો પાણી ન હોય તો આપણે બાંધકામ પણ ના બનાવી શકીએ કે રસોડા ન ખાવાનું પણ ના બનાવી શકે એમ
હા એ તો છે.
હા એ તો છે, પ્રાથમિક જરૂરિયાત છે, તેજ ત તે રીતના આપણે જોઈએ તો પૃથ્વી પર ઘણું બધું પાણી છે. અને મનુષ્યના જીવન માટે ઉપયોગી બોજ ઓછું છે. ત્રણ લગભગ ત્રણ ટકા જ જેમ હશેને સત્તાણું ટકા જેવું તો આખું ખારું પાણી છે. ને તેમાં થયો તો તે જે છે, એમાંથી તડગુંત આખું ગંદુ પાણી ને એવું બધું છે, એટલે ને અડધો એ તો ભૂસ્તરે છે. ને અડ મોટા ભાગનુ તો જે ગટોરોમાંને એવું જે હજુ નદીઓ હોય છે, એમાં તો વધુ ઉદ્યોગમાં જે વપરાતું અહે પાણી એજ સારું શુદ્ધ કર્યા વગર એમાં ઠાલવી દેતા હોય છે, જે સારા પાણીને હજુ બગાડી નાખે છે, તેથી જે પાણીમાં રહેતા વનસ્પતિ કે જીવજંતુ હોય જેમ કે માછલીઓને બધી જ્યા હજુ પાણીમાં જે બીજી અન્ય વનસ્પતિ હોય તે પણ નુકસાન એ લોકોને ઘણું બધું નુકસાન થાય છે, અને એ લોકો ના જીવનનો નાશ પણ કરે છે, તેજ રીતના તેજ પાણી હજુ માણસ દ્વારા ઉપયોગમાં લે તો માણસના શરીરમાં પણ ઘણી બધી બીમારીઓ પેદા થઈ આવે છે.
હમ એતો છે.
હમ્મ તેજ તો અ આજના આપણે જમાનામાં જોઈએ તો જેમ કે ઉનાળો લઈએ તો ઉનાળા માં મોટે ભાગેના વિસ્તારમાં પાણીની અછત પડતી જ હોય છે જેમ જેમ ઉનાળા માં જો વરસાદ ના આવે તેમ તેમ પાણી ની તંગી વધતી જાય છે જેમ કે આપણે હાલના જમાના માં રહીએ તો મોટા ભાગે બધાને ઘરે ગાય હોય છે તો આ વર્ષ આપણે જોઈએ તો મોટે ભાગેના પાણી ની અછત ના લીધે મોટે ભાગેના લોકોને પાણીની ખૂબ જ જરૂરિયાત જેવી વધી જ ગઈ લેટ વરસાદ ના કારણે તેથી ઘણા બધા ખર્ચો કરીને લોકોને એને મંગાવવા જ પડતું હતું પાણી નુ ટેન્કરો જેથી એ લોકોની જરૂરિયાતો એના દ્વારા ભરાઈ શકે પણ જયારે વધારે પડતો પાણી હોય છે ત્યારે લોકો એને સમજીને એનો ઉપયોગ કરતા નથી પણ આડેધર ઉપયોગ કરતા હોય છે જો ત્યારથી એ લોકો સમજીને એનો સંગ્રહ કરતા હોય તો એટલે બધે તંગી ઉનાળા વખતે આવતી ના હોય જેમ કે આપણે લઈએ તો ઉદાહરણ તરીકે ભૂગર્ભ ટાંકી ધારા બનાવીને એમાં આપણે જે વરસાદ નુ પાણી હોય એનો સંગ્રહ કરી શકીએ છીએ. તેજ ઉનાળા જે સિઝનમાં આપણને કામ આવે જે મોટે ભાગેના લોકો એ રીતે હમ્મ સમજીને કરે તો વરસાદનું પાણી બેઠું સંગ્રહ કરીને ઉનાળામાં તેનો જ ઉપયોગ કરી શકે જે ઉનાળામાં વધારે પડતો ખર્ચ કરીને મંગાવે છે જેમ કે ટેન્કર અને એમાં કેટલો બધો ખર્ચ થતો હોય ખર્ચ થઈ જતો હોય છે જો એક વાર જ ભૂગર્ભ ટાંકી બનાયને એમાં પાણી નો સંગ્રહ કરવામાં આવે એ લાંબા ગાળે એનો ઉપયોગ કરી શકાય છે. તો તમે મિત્ર આગળ જણાવશો હા.
એ તો એમ જ છે કે
એ તો એમ જ છે કે પાણી વધારે પડતા
બગાડની કરેતો હા તો જ સારું એમ
ખુબ સારું એમ.
કેમ કે પાણી પીવા લાયક પાણી જે છે એ બહું ઓછું છે એમ બાકી બીજુ તો એટલુ બધુ યુઝફુલ નથી એમ એ નથી પીવા લાયક કે નથી ખેતી કર કરવા લાયક
હમ્મ કરવા લાયક
એટલે બાણે તા સુધી પાણી નુ સંરક્ષણ કરવનું જોઈએ. ને પ્રદુષણ થતો હોય તો અટકાવવો જોયે એને જે જે ફેક્ટરી કઈ હોય એમાં જે પ્રદુશિત પાણી ડાયરેક અ હુંટર વળી જવાની ઠરાવજો એમ
ઠરાવ જો એમ
કેમ કે એનથી પછી પીવા લાયક પાણી ની રહેેશે ને
ને
બને તા
બનેતા સુંધી તો હમ મીત્ર
બનેતા સુંધીતો એમાં
બનેતા સુધીતો એમાં આપણે પાણીનું સંરક્ષણ કરવું જોએ હમ મીત્ર તો કેજ રીતના આપ આપણ લ તો જો ચોમાસામાં પણ ટાઈમસર વરસાદના પડતો હોય
વિસ્તારમાં હોય કે ડુંગરાળ જેવા વિસ્તાર અમુક વિસ્તારો હોય જેમાં ફક્ત વરસાદના પાણી પર જ આધાર રાખતી હોય ખેતી ધારા થતી હોય તે વિસ્તારમાં જ્યાં હુધી વરસાદ ન આવે ત્યાં સુધી ખેતી ન જ થાય જો જેમકે વર વરસાદનું સંતુલન ખોળવાઈ જાય તો એનું મોટા ભાગેનું કારણ ગામડાઓમાં કે એ વિસ્કારના કારણે ને ઉદ્યોગોના કારણે ગામડામાં જ લેએ તો જે મોટે ભાગના ઝાડવા હોય એ લોકો દ્વારા કાપવામાં આવતા હોય સરકાર દ્વારા સમજાવવામાંતો આવતું હોય કે જાડવા વધારે ન કાપો તો પણ લોકો સમજતા ન હોયને વધારે વૃક્ષો કાપી નાખતા હોય છે, જેથી વૃક્ષો શું કરે છે, કે પાણીની ઉપર ખેતી રાખેને વરસાદ આવા લાવવામાં પણ મદદ કરે છે.
ને તેવી જ રીતે જો ઝાડવાઓને વધારે પડતું જ કાપવામાં આવે ત વરસાદનુ પાણી પન ઉપર સુધી સ્તર સુધી ન રેય ને અંદર બેઠું એનું સ્તર નીચે જ જાયા કરે ને વરસાદનુ પણ અણગમ થઈ જાયને એનું સંતુલન ખોળવાઈ જાય જેથી વરસાદ પન સારા એવા મહિનામાં કે જે મહિના સુધીમાં આવતો હોય એ મહિનાથી વિ જેથી લોકોને ખેતી કરવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોય છે, જેમ જેમ વૃક્ષો કપાતા જતા છે, તેમ તેમ વરસાદનું અસંતુલન વધતું જાય છે. જેથી અમુક એવો સમય આવશે કે વરસાદ જ ના પડશે તો અનાવરસ જેવી દુકાળની પરિસ્થિતિ સર્જાશેત લોકોને પીવાના તો ફાફા પડી જ જશે પણ ખાના પણ પડી જશે કેમ કે પાણી વગર મનુષ્યનું જીવન જ જેવુ અટકી જાય તેવુ છે. એના વગર કઈ થઈ જેવુ ની શકે કે ઘરને જ જે લેએ હતા આપણે ઘરે સવારમાં બી કઈ બી ખાયે તો પાણી વગર કઈ વસ્તુ ની થઈ શકે કે કઈ બી પાણી વગર ચાલે ને તેથી તે કહેવાય છે, કે જળ એ જીવન છે.
હા એતો છે.
ને જળનું સંરક્ષણ એ આપણે પ્રાથમિકતાને- જવાબદારી છે. ઘણા બધા એના માટે સૂત્ર પણ બનેલા છે. પણ એના લોકો કઈ પાલન કરતા નથી એ સુત્ર ચોપડામાંને જે જગ્યાએ લખેલા હોય છે તે જગ્યાએ જ ફક્ત રહી જતા હોય છે. એ તો એલે મોટે ભાગે જે આપણે પાણી વરસાદના પાણીને પણ ભૂગળ ટાકી જ વસ્તુઓ કરીને આપણે સંગ્રહ કરવા જોઈએ જેથી આપણને આવી ઉનાળા જે પરિસ્થિતિમાં જો સારી રીતે વરસાદ ના પડે તો પણ આપણે એનો ઉપયોગ સારી રીતે કરી શકીએ હમ તમેતો આપણે આજે એટલું જ રાખીએ